હોવ
શું મારો અવાજ આવી રહ્યો છે મિત્ર
હલો
શું કરી રહ્યા છો તમે
હલો
હલો હલો
હા
મારો અવાજ આવી રહ્યો છે
હા આવી રહ્યો છે
તો શું કરી રહ્યા છો તમે
કાઈ નહી હવે બસ ઈજ છે
જમવાનું બધું થઇ ગયું
હા થઈ ગયું
તો કેવી ચાલી રહી છે તમારી કોલેજ લાઈફ
હારી છે એમ તો
આજે પણ તમે તો ગયા છ હસો
હા
તો અત્યારે તમે ફ્રિજ છો ને વાત કરવા માટે
હા હ હવે ફ્રીજ છે
તો ચાલો આપણે સંચાલન ઉપર જે રાક વાતો કરીએ તો તમે મારો સહકાર આપશો
હા જરૂરથી
સંચાલન એ આપણા માટે ખુબ મહત્વની વાત છે આપણા જીવનમાં આપણે સંચાલન કરવું ખૂબ જરૂરી છે એ આપણે કોઈ પણ બાબત ન સંચાલન નહી કરીશું તો આપણું જીવન અર્થ અર્થ વ્યસ્થ થઇ જશે જેના કારણે આપણ જીવન સારી રીતે જ ના જાળ શકે. તો સંચાલન કરવું ખૂબ મહત્ત્વની વાત છે. સંચાલન વગેર આપણે કોઈ પણ જગ્યા એ જઈ પણ ના શકે જો આપણું જો સારું સંચાલન હોય તો આપડે સમય સર અન્ય કોઈ જગ્યાએ પહોંચી શકીશું ધારો કે તમે વલસાડ થી આપણે સુરત જવાનો હો તો તમને કઈ તમે સારી રીતે બસ નું કે ટ્રેન નું કઈ આયોજન જ ન કરેલ હોય સંચાલન જ ન કરેલો હોય. તો તમે સમયસર ત્યા પહોંચી ના શકો વધારે ટાઈમ લાગી શકે પહોચવા માટે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે સંચાલન ખુબ અગત્યની વાત છે. સંચાલન કોઈ પણ સંસ્થા પછી વ્યવસાય કે સંગઠનની સફળતા નો આધાર છે. તે ઉપલબ્ધ માનવ શક્તિ સમય નાણાં અને સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સંચાલન એ આપણને લક્ષ્ય સિદ્ધિ માં પણ મદદરૂપ કરે છે જેમ કે સંચાલન સંસ્થા નિર્ધારિત લક્ષ્યો સમય અને સરકાર ક તે પ્રાપ્ત કરવા મદદ કરે છે. પછી સાધનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સંચાલન ખુબ મહત્વનું છે. માનવ શક્તિ સમમાય નાણાં અને સામગ્રી નો બગાડ અટકાવવા સંચાલન ખૂબ ઉપયોગી છે. તેના વગર આપણે સારી રીતે ઉત્પાદન પણ ન કરી શકે જે સારું સંખાવ ના કારણ કે સંચાલન જો સારું ન હોય તો આપણે દરેક છે ઉત્પાદન ક્ષેત્રમાં સરખો ફાળો આપી ના શકે જેના કારણે હા કાચા માળ નો વધુ માં વધુ બગાડ થાય અને આપણને જેટલો પ્રમાણ માલ જોયતો હોય. તે આપણને ન મળી શકે જ આપ આપ યોગ્ય નિર્ણય લેવામાં પણ સંચાલન આપણને ખૂબ મદદ કરે છે. યોગ્ય સમયે સંચાલન કરવું ખુબ જરૂર છે. સંચાલક પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લે છે. નવી ટેકનોલોજી બજાર અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ સંસ્થાને બદલાવામાં મદદ કરે છે. યોગ્ય નેતૃત્વને પ્રોત્સાહન કર્મચારીઓ વધુ ઉત્સાહિતથી કામ કરી શકે છે સારી વ્યવસ્થા સંસ્થા બજારમાં પોહતાની આગવી ઓળખ બનાવી શકે છે. તો તમે કઈ સંચાલન વિશે જણાવવા માંગશો
હા હા જરૂર નીતા હો હું પણ થોડું તમને સંચાલન વિશે જણવા માંગુ છુ. એમ તો આપણા જીવનમાં સંચાલન નું ખુબ જ મહત્વ છે, સમજવા જ તો તો મિત્રો આપણે રોજિંદા જીવનમાં ઘણી વખત સંચાલન છે. શબ્દ સાંભળ સાંભળ છીએ પરંતુ શું આપણે ખરેખર જાણીએ છીએ કે સંચાલન એટલે શું સંચાલન એટલે કોઈ પણ કાર્યને યોગ્ય આયોજન યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય દેખરેખ અને યોગ્ય નિયંત્રણ દ્વારા સફળતા પૂર્વક પૂર્ણ કરવાની ક તેને સંચાલન કહેવામાં આવે છે. એમ સરસદમાં આપણે કહીએ તો ઓછા સમયમાં ઓછા ખર્ચે અને ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનો નો ઉપયોગ કરીને પરિણામ મેળવવાની પ્રક્રિયા એટલે સંચાલન તો મિત્ર સંચાલન મા માત્ર મોટી કંપનીઓ કે ઉદ્યોગમાં જરૂરી નથી આપણા ઘરમાં શાળામાં કોલેજમાં સ્પિટલમાં સરકારી કચેરીમાં ખેતીમાં અને આપણા પોતાના જીવનમાં પણ સંચાલન એટલું જ મહત્વનું છે જો ઘરમાં યોગ્ય સંચાલન ના હોય તો ખર્ચો વધી જાય સમય બગડે અને પર રિવારમાં મતભેદ થાય છે પરંતુ સારું સંચાલન હોય તો દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓ માટે સંચાલન ખૂબ જ જરૂરી છે સમયનું સમયનું સંચાલન કરનાર વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે પરીક્ષામાં સારું પરિણામ મેળવે છે અને જીવનમાં આગળ વધે છે સમયનું યોગ્ય આયોજન સફળતાની ચાવી છે એમ જોવા જઈએ તો વ્યવસાયમાં સંચાલનનું મહત્વ તો ખુબ જ વધારે હોય છે કોઈ પણ વેપાર કે ઉદ્યોગમાં આયોજન કર્મચારીઓની પસંદગી ઉત્પાદન માર્કેટિંગ નાણાકીય વ્યવસ્થા અને ગ્રાહક સેવા આ બધું સંચાલન પર આધારિત છે સારું સંચાલન હોય તો નાનો વ્યવસાય પણ મોટો બની શકે છે સંચાલનના મુખ્ય કાર્યો જેમાં છે આયોજન સંગઠન કર્મચારી વ્યવસ્થા માર્ગદર્શન પ્રેરણા સંકલન અને નિયંત્રણ નો સમાવેશ થાય છે આયોજન એટલે કામ શરૂ કરતા પહેલા યોજનાઓ બનાવવી સંગઠન એટલે જવાબદારીઓ નું યોગ્ય વિભાજન કરવું માર્ગદર્શન એટલે કે કર્મચારીઓને યોગ્ય દિશા બતાવી પ્રેરણા એટલે તેમને ઉત્સાહ અથવા પ્રોત્સાહન કરવું તેમજ સંકલન બધા વિભાગો વચ્ચે સુમેળ જો જાળવવું નિયંત્રણ એટલે કાર્ય યોગ્ય યોગ્ય રીતે ચાલી રહ્યું છે કે નહી તેની તપાસ કરી છે તો સંચાલન ના ઘણા ફાયદા પણ છે તો તે સંસ્થાને લક્ષ્ય પ્રાપ્ત કરવાવામાં મદદ કરે છે બીજું સમય પૈસા અને સાધનોનો બગાડ અટકાવે છે ત્રીજું કર્મચારીઓનું શિસ્ત અને જવાબદારી વિકસાવે છે કાર્યક્ષમતા અને ઉત્પાદન પણ વધારે છે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં પણ મદદ કરે છે આજે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે આ વિકાસ પાછળ સરકાર ઉદ્યોગ શિક્ષણ સંસ્થાઓ અને વિવિધ સંગઠનોનો અસરકારક સંચાલન જવાબદાર છે સફળ ઉદ્યોગપતિઓ સફળ સંસા સંસ્થાઓ અને સફળ દેશોની સફળતાનું રહસ્ય પણ સારું સંચાલન જ છે તો આપણે આપણા જીવનમાં પણ સંચાલન અપનાવવું જોઈએ સમય નું સંચાલન અભ્યાસ નું સંચાલન નાણાં નું સંચાલન અને સ્વાસ્થ્ય નું સંચાલન આ બધું આપણને સફળ બનાવે છે તો મિત્ર તમે હજુ કહેવાના હશો
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ પછી સોશિ્યલ મીડિયા અને ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરવો એ પણ સંચાલનને એક ભાર છે જો આપણે આ સાધનનો યોગ્ય સમયને મર્યાદિત ઉપયોગ કરીએ તો તે જ્ઞાન અને વિકાસ નું છે પરંતુ જો તેનો બિનજરૂર ઉપયોગ કરે તો સમય ન બગાડ થાય છે અને ઝરના લક્ષ્ય થી દૂર થઈ જાય છે આપણે દરરોજ જીવન રોજિંદા કાર્યોમાં વધારે પડતા મોબાઈલ નો ઉપયોગ એ આપણા માટે ખુબ નુકસાનકારક છે કારણ કે ત્યાં આપણો સમય બગાડે છે જો આપણે સમય ન સારી રીતે સંચાલન કરીશું એ તે આપણને આગળ જતા પણ સારો એવો ઉપયોગ થશે. અતાર જ આપણે કઈ વાંચવામાં કે અન્ય કાર્યોમાં સમય ને સારી રીતે સંચાલન કરીશું. તો આપણને આગળ જતા કોઈ નોકરી માટે સ્પર્ધા આપવા માટે તે પણ જરૂરી છે. મહાન વ્યક્તિઓની સફળતા પાછ પણ ઉત્તમ સંચાલ પ્રયોજ તેમને સમાજ ન મૂલ્ય સમજાયું આયોજન કર્યું સતત મહેનત કરી અને દરેક કાર્યમાંિસ્ જાળવીી તેથી તેઓ પોતાના ક્ષેત્રમાં સફળ બન્યા છે વવ સાાય પતિ ખેતી છે પછી રમત શિક્ષણ રાજકારણ સમાજ સેવા અને ઘણુ જીવન દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂર પડે છે સફળ ઉદ્યોગપતિ તને સારક શિક્ષક કશુ ડોક્ટર શ્રેષ્ઠ ખેલાડી કે જાપ નેતા દરેક વ્યક્તિ પોતાની સફળતા પાછળ સારા સંચાલન નું મહત્વ આપે છે સંચાલન એ આપણા જીવન માટે ખુબ અગત્યની બાબત છે અંતમાં હું આટલું જ કહીશ કે સંચાલનને સફળ જીવાનની ચાય છે જે વ્યક્તિ સમય કાર્ય નાણાં સંબંધો અને પોતાની ક્ષમતા યોગ્ય સંચાલન કરે છે. તે જીવનમાં અવશ્ય સફળ બને છે તેથી આપણે સોએ આજથી જ આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. તો મિત્રો તમે આટલી મારી જોડે ચર્ચા કરી અને તમારો કિમતી સમય મને આપ્યો તે બદલ તમારો ખૂબ ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર ચાલો તમારી
હવ.